હેલો ભાઈ
હા આવે છે મારો આવે છે
હા
ઓકે તો શું છે આજનો ટોપિક?
તમે બોલો ટોપિક
એક જ માં બેકગ્રાન્ડ માંથી અવાજ હતોને એ હવાનો હતો
ના નહી આવતો મને તો મારો આવે છે
હા ચોખ્ખો આવે છે.
તો બોલો
તો જો તમારે એક નવો કાયદો બનાવવો હોય તો કયો કાયદો હશે?
નવો કાયદો
હમ
પેલા તમે કહો
એક રૂલ બનાવું હોય તો
તમને મેં કહુ જો એક નવો રુલ બનાવો ના હોય તો તમે શું કહેવાય, જે પણ પૂરાની બર્થડે બર્થડે હોય. તો એ લોકોએ એ દિવસે દસ વૃક્ષ વાવવા જોઈએ,
હ બરાબર છે,
એટલે એમ ફરજિયાત જેવું તો પછી વૃક્ષોનું કેટલા એમ કેટલા વધે એમ,
બરાબર છે, એમ
થોડોક પવન આવે છે તમારે,
ઓ તો હવે ને મને ખબર લાગતો તો આવશે. હા બીજો નિયમ કે,
એક જ પૂછ્યો ને તમે તો એકજ કવને.
ઓકે હાલો તો એક નિયમ હું બનાવું તમે કીધું એ બરાબર છે, કે પોતાનો જન્મદિવસ. ના હોય તો તમે કીધું એટલાંમાં વૃક્ષ વાવવાના,
હં
એ પણ જરૂરી છે, એ જેમ બીજું પણ કંઈક નિયમ તરીકે લઈ શકાય, કે પોતાની રીતે એક એવો સંકલ્પ કરીએ, કે જે દેશના હિત માટે કાંઈક ને કાંઈક કરી શકાય એમ, કે ફરજ તેમ કેહેવાય, કે ચીનમાં એવું કાંઈ છે, કે જયારે એના ઘરમાંથી. પરિવારના ફરજીયાત એક વ્યક્તિ હોય એને દેશને દેવાનું એટલે સૈનિક તરીકે આર્મીમાં જવાનું, એવું પણ કરી શકાય કે ડિફેન્સમાં પોતાની જાતને એક ફેમિલીમાંથી એક વ્યક્તિ ફરજિયાત આવે. ભલે થોડાક એ હા બે વર્ષ કે પાંચ વર્ષ જ બે વર્ષ કે પાંચ વર્ષ જોબ કરે ફરજિયાતને સર્વિસ આપે, દેશ માટે
બરાબર,
એ રીતે,
એવું તો હવે હું ખબર બંને કે ના બંને, પણ આપણે અહિયાં યા કદાચ એવું છે, ને એવો નિયમ કદાચ આવ્યો છે, કે
બે બાળક હોય એની ઉપર હવે કદાચ મને કોઈ કહેતતું ખરું કે ત્રીજું બાળક થાય તો, ઓકે ઓકે સરકારના બધા બેનિફિટ ના મળે કે ઓકે ઓકે, હોય છે, ભણવાનું ને એવું તેવું મેં સાંભળું તો આજે છૂઠું ખબર નહીં તમે સાંભળું છે, એવું.
ના સાંભળ્યું નથી ખબર નથી કઈ એની વિશે,
અમારે ત્યાં એ વાત કરતા હતા, કે પેલા જે એસટીસી એ લોકોને આપે ને પર રેશન કાર્ડ પર, કશું આપે જ જમવાનું ના જમવાનું ને પેલું શું કહેવાય. ઘઉં ને એવું બધું આપે તે હા એ બધું બેનિફિટ ના મળે એવું. સરકારી સ્કૂલ માં બી કદાચ ના ભણે સરકારીને ખબરને આવું તો નહીં છે, એમ
હોઈ શકે એવું પણ કે વસ્તી ન વધારો થાય છે, પછી ભરણ પોષણ કરવામાં પણ નથી, પૂરું થતું એટલે કદાચ હોઈ શકે, એ પણ દૂર
હું.
તો શું આપો છો, તમે નેક્સ નેકસ ટાસ્ક કેવું કાંઈ.
નેક્સ ભરો. હું. એટલે કે હું બોલો ને બીજું કંઈક
દુનિયાની સૌથી મોટી સમસ્યા કઈ છે,
હા, હા
દુનિયાની સૌથી મોટી સમસ્યા કંઈ છે,
એ તો મને ખબર હુ દુનિયાની સૌથી મોટી સમસ્યા
તમારા મુજબ પ્રમાણે શું લાગે છે, તમને
મને એવું લાગે હવે તો થોડીક મોબાઈલ ની એડિક્શન વધી ગયું એટલે. બધા મોસ્ટ ઓફ મોબાઈલમાં વધારે પછી, બીજી તો ખબર હ તને તમે ક
અત્યારે આજના યુગ પ્રમાણે એઆઈ હોય શકે પણ બહ એટલી બધી નહી પણ થોડીક થોડાક અંશે હોય શકે મોટી સમસ્યા તો ન કે
મોટી તો નહી પણ અમુક લોકો એવું કરે છે કે દેખા દેખી માં કેવું કે પોતાના પેરેન્ટ્સને બોલે મતલબ કેવું હોય કે આઈફોન જોુવે જ છે એટલે જોુવે જ છે ગમે તે કરીને પછી લેવડાવે ને પછી એમ પપ્પાને તો મનમાં થાય જ કે હ એ તો પણ કહી ના શકે પણ હવે એમ દીક દીકરા દીકરી એવી જીત કરીને દેવડાવે ને પછી મન દુઃખ પપ્પા લોકોને થાય પણ એમ દેખા દેખીને બહુ જમાના ચાલે કે ન્સ્ટાગ્રામમાં તો તમારી આવી પોસ્ટ હોવી જઈએ ને તેવું હોવું જ જોઈએ
એ બરાબર છેકે તો બીજી કઈ સમસ્યા તમને લાગે છે બીજી કઈ હોય છે દેશ માટે
બીજી તો આવું કે પેરેન્ટ્સ લોકો પણ મેં જોઉું છું કેવું નને કે લા છોકરાઓ પણ પેરેન્ટ્સ પણ કેવું કે દેખા દેખીમાં એવું જો છે કે ના મામારો છોકરો ડોક્ટર બનવો જોઈએ કે એન્જિનિયર બનવો જોઈએ પણ ના છોકરાને કે દીકરાની ઈચ્છા પૂછે ને ના કેને હું બનવું છે બસ પોતાની જે ડ્રીમ હોય કે પોતાની જે મરજી હોય તે ખાલી આ ખોપી દેવાની બસ
એટ પોતાની એ એવું છે એમાં એવું છે કે તમે કીધી વાત કે પોતાને તે એવું હોય કે કોઈ માતા પિતા છે તે એની જાતે એું હોય મારે ભવિ્યમાં આવું બનવું છે પણ એઈ ન બની શકે એટલે એની ઈચ્છા એવુંય કે મારું બાળક તબને
હમ પણ એમાં તો
પણ ઈચ્છા કરાવતા હોય પૂરી કરાવતા હોય
પણ પહેલાને બાળક ની પણ ઈચ્છા હોવી ને હોવી જોઈએ ને એમને
ચા હોયી તો સાચી વાય ન મોસ્ટ ઓફમાં એું હોય કેસમાં કે હું નથી કરી શક્યો એટલે મારું બાળક આ કરે એમ
બીજું એમ અરે મેં જો તો બધા ટીન એજ ને કેવું કે જેમ જેમ બધા ફોન ને એવું બોલે છે ને તે લોકોને મગજની કેવાય ડિપ્રેશનમાં બહુ છે ત્યારે પહેલા એન્ઝાયટી એવું બધું બહુ આવે ગુસ્સો બહ આવે એમાં જોયું છે કેવું સહનશીલતા કશું નહ હા ને પછી કેવું કે વેઇટિંગો ના થાય એમ કેવું કે તુરંત જ એમ સક્સેસ થવું છે કે રાતો રાત સક્સેસફુલ બન જેવું છે એવું ના જોવે કે થોડુંક તો વાર લાગે ટાઈમ લે સક્સેસ પણ
હમ્મ, સક્સેસરા સફળતારા માટે કંક થોરોકો ટાઈમ તો લાગવાનો જ છે.
એટલે આવું બધું મૂલ્ય ભૂલતા જાય ને જેવું જોવે ફોનમાં એવું જ એ લોકો વિચારે કે ના મુવીમાં હોય એટલે રિયલમાં પણ એવું જો પણ રિયલટી તો અલગ જ હોય. એ જેવી રિએલિટી ના હોય એમ.
હા એટલે એવી અપેક્ષા રાખે કે એ લોકો એવું કસ તો આપણી સાથે પણ એવું થાશે જ કેમ.
હમ્મ. હવ અમુક દીકરી, હા બોલો. તામુલ હોય.
અને સમસ્યા ની વાત છે એટલે એક બીજી પણ સમસ્યા એવી છે કે મેં એવું સાંભળેલું છે. કે આપણે આપડા સાયન્ટિસ્ટ કેમ કે બધા દેશમાં ઉલુ સમસ્યા શું છે ગરીબી છે, બેરોજગા ગારી છે, એ પ્રમાણે સમજે છે. પણ જે બહાર ના દેશ લોકો છે એ જો સમસ્યા તરીકે એવું પણ જોવે છે. કે એમેઝોન ના એવા મોટા જંગલો છે તો એ જંગલમાં એવા કેટલા બધા વૃક્ષો કેવી એમ આપડે ખડ કેવાય. કે ખોટું ઘાસ છે આપને કામ નથી આવતું એવા કેટલા જંગલોમાં એવા ઝાડ છે. કે ખોટે ખોટા એ વધારે ઉગતા જાય છે ઓટોમેટિક એના ફૂલ ખરી એમાંથી બીજા ઉગ અને એ પાછ છે જમીન માંથી પાણી વધારે ચુશે. ઓક્સિજન લઈ લે છેને કાર્બન ડાયોક્સાઇડ આપે છે નુકસાનકારક છે. એટલે એ પણ એને દેશની મોટી સમસ્યા છે કે એ આને હટાવે કઈ રીતે? એવું એને લોકો રિસર્ચ કરે સાયન્ટ કરે છે અને બીજું એવું છે કે દરિયા નદીઓ નદી માં એવું લીલ કેવું કંઈક આવે છે. કે એની ઉપર જે છવાઈ જાય આપડ દેશમાં ઘણું આતો થાય છે પણ
મેં પણ એટલે આવું આવું જ ખંભર્યું હતું કે આવું કેવું કચ્છમાં કેલો રન બહુ વધારે છે. તો એવું કે તહીંયા એમ થોડા થોડા કેક્ટર્સ ને એવા થોડાક વાવે વૃક્ષો કે જ્યાં જંગલ વિસ્તાર વધે ને એ કછવાડું જે રેતું રેતી વાળું છે તો ઓછું થાય એમ.
હમ્મ, એટલે આલ રેતી રણ ને વધતું અટકાવ એ પ્રમાણે.
હમ્મ, મેં હમણાં એક વચ્ચે વિડીયો જોયો હતો કે અ શું કેવાય પેલા આ વિજય થાલાપતિ કે કોણ છે સી એમ? તો એ પેલા બીજ આવે ને એનો કઈ કાર્બન થી કે ખબર નહી એના જે ગોળીઓ બનાવે ને પછી ડ્રોન થી છે ને તે બધે અ હા એટલે ચોમાસામાં વૃક્ષો બધે જ ઉગી જાય એમ.
બીજા એટલે આપણે આસપાસ અમારે મેં કેટલા જગ્યા છે એટલે ગમે એક બીજ હોય ને તો બીજ ને એક માટીનો કેમ આપડે લાડુ બનાવી લાડુની અંદર
હા એવું જ પણ એક કેક બીજું કેતા તા ચારકોલ નો હા ચારકોલ નો. કેમ કે ચારકોલંબર તો આમ બસ અપીલ કુ જીવ જંતુઓ ખાઈ ના જાય.
ખાય અને આ રીતે એને પછી વરસાદ આવે ને માટી ઓગળ જાય કે તમ કે ચારકોલ હોય તો એને એ અંદરના એને બેક્ટેરિયા મળી જાય અનુકૂળ. એટલે એ રીતે, હમ્મ. એટલે એ રીતે આપડે કેમ સમસ્યા જ હોય છે બહાર ના લોકો આમ આ રીતે સમસ્યા તેને ગોતે છે અને પછ પણ સમસ્યા તરીકે લે છે આપણે.
હા ચીનમાં એટલે આપણા જે સી એમ કર્યું ને એવું પેલા ચીનમાં પેલા કર્યું હતું. હેલિકોપ્ટર થી બધે આવી રીતે એના છંટકાવ કર્યો હતો, હા.
બરાબર એ છે પછી હમણાં તે બિલ ગેટ છે કેઈક હમં વારલ થયું હતું કેને કુત્રી વરસાદ કરોતો એટલેમ વચ્ચે આપડે વરસાદ હતો ઉનાળામાં કે શિયાળા આસપાસ
તેમને કરાય તેવુ?
હા એટલે પુત્રી માટે એ રીતે એને કાક એક્સપેરિમેન્ટ કરતા હતા એ લોકો કે કેમિકલ થી ની રીતે કે કેમિકલ ન્યા ઉપર હેલિકોપ્ટર કયા થી સ્પ્રે કરાવે એટલે એ જે પ્રોસેસ થઈને જે વરસાદ કૃત્રિમર વરસાદ પડે એ રીતે.
અચ્છા, બરાબર.
એટલે એ પોક્ કઈક રિસર્ચ ન પડે છે
મેં તો એવું પણ સાભ્યું હતું કે આ કોરોના એટલે ખબર નહ તો મને કેવું લાગે કોરોના કઈથી આવ્યો હતો.
એટલે ઈ તો આપણને ખબર હતી ક્યાંથી એ ચીન બાજુ થી મોસ્ત આવેલો છે એમાં તમે જે એક બે એવા મુવી પણ તમે કદાચ જોયા હો તો એવા આવેલા છે કે આ રીતેાયક વાયરસ મોટો બિઝનેસ કો મોટો માણસ હોય એ ચાય કરીને એક વાયરસ બનાવે અને ચાય કરીને સ્પ્રેડ કરે બધી બીમારીઓને આપે
હમ હમ મેં એવું જણ્યું હતું કે આવું ચાાઈના વાળા કઈ એક્સપેરિમેન્ટ કરતા હતા પણ એ એક્સપેરિમેન્ટ સફલ ના થયો એટલે એવું ફેલાયું કા તો પછી એ લોકો એ જાણી જોય ને જે એવો વાયરસ બનાવ હતો કે ઈન્ડિયા વાળાને એવું થાય પણ હવે હજુ જેટલું ખબર નઈિ કેમ કે એ લોકોને પણ થયોતો ને ને એટલે બનાવવા બીજું ગ તે પણ બની ગયું તું બીજું એમ
હમ એ તો બરાબર છે એટલે એ નુકસાન તો બધાને હતુંને આખા વિશ્વમાંરા એમાં કેટ કેટલાની આમ તો વસ્તીની જે થોડી ગમતી એમ કે ને વધારો થયો તો એટલે ઈ બરાબર નડ ન આવી ગયા મને એવું લાગે કે કોરોના લીધે કેમ અત્યારે ઘણા બધા મૃત્યુ થઈ ગયા
હાચી વાત્છા પછી કેટલી મિનિટ થઈ આપડે
દસ
દસ મિનિટ થઈ
મળી જઓ તમે ત્યાં થઈ જશે
ક હું બોલતીથી મેં તો ભૂલી હો ગઈ
બરાબર છે આપણને ઈસ્યુ છે. નહી નહી વરસાદ પાણી નથી અત્યારે તો બે ત્રણ ચાર દિવસ થી વરાબ તડકો જ છે અને વાદળ છે વાતાવરણ
હ અમારે ત્યાં કાલે કાલે કે પ્રમ દિવસે રાતે આવ હતો આજે તો કઈ નહી વાદળ આવ્યા કરે પણ કઈ વરસાદ નહીં પડતો. હવે કેવું લાગે વરસાદ પડશે કે નહીં પડે બધા એવું સાંભળ્યું એટલે એવું નહી એટલે મેં એવું સાંભળ્યું તું કે આગળ રુકાર કરવાનો છે આવું
દુકાળ ભૂકાડ આજ વખતે હલ ન નોકરીને બધા કીધું તો ભૂખકા કરી નાખાધા વરસાદ એ એટલે આવે ત્યારે કુદરતી રીતે આવે તે સરખી રીતે
હે
આવેવે ત્યારે કુદરત ના હાથમાં છે માણસે બનાવેલી વસ્તુ નથી એ આવવાનું જ છે
એટલે વચ્ચે નહતું એવું કઈક ચાલ હતું કે જે ગુજરાત પર વાદળ ગુજરાતી પર કઈ જે વાદળ્યા હતા તે ઓટોમેટિક જતા રહ્યા હતા
ટ હ ભાઈ એ એ પણ વરસાદ લંબાણો એવ હોયયો જેટ એવ નથી ગયયો તો આવ્યો ના જ વખતે વરસાદ અને જરૂરિયાત કરતા વધારે અત્યારે અમારા વિસ્તારમાં જેટલો જો દર વર્ષે એની કરતા વધ એકખત વરસાદમાં પડી ગયો છે.
સારું ચાલો બસ તમાર થી કોઈ જીતી નહી હકે એ મુકો
હ એમ